હલો ભાઈ કેમ છો
એકદમ મજામાં બસ આ ઘરે બેસી રહેલો વેકેશન ચાલી રહ્યું છે બસ ઘરે આરામ જ કરી રહ્યા છે તમે શું કરી રહ્યા છો હમણાં
તો અહી નહી હાલમાં પણ હું પણ આજે મોબાઈલ ફોન છે તેમાં લાગી રહલો છે કારણ કે મને મે જે ઈસ્તાગામ યુશ કરૂ છું તો એના દ્વારા મને જાણવા મળ્યું છે જે યુટ્યુબ કરીને ચેનલ છે તેના પર ઘણું બધું શીખવા મળી શકે છે અને મારે કે જે તમિલ ભાષા છે તે મારે શીખવી હતી તો એ ભાષા માટે હું કેમ શીખું ઘણા બધા પ્રયાસો કર્યા અને મે જે હમણાં તો હાલમાં એ આઈ પણ આવી ગયું છે તો એમને પૂછ્યું હતું એઆઈ એ મને જણાવ્યું કે તમે યુટ્યુબ પર ઘણા બધા એવા સર લોકો છે પ્રોફેસર રોકો તે તમને તમિળ ભાષા સરળતાથી શીખવી શકે છે અને તમને જે ફાવતું હોય તે તમે જોઈ શકો છો એમાં વીડીયો તો હું યુટ્યુબ પર ગયો અને યુટ્યુબ પર ગયો ત્યારે મને એવું નહી હતું કે ખાલી એના જ મળશે ઘણા બધા વિડીયો મને એ લોકો બતાવ્યા અને ઘણા બધા ગમે પણ ગયા અને જે નાનો કાર્ટૂનટ હતો તે પણ ત્યાં મને જોવા મળ્યો મેં ખુબ જ મજામાં આનંદમાં આવી ગયો બધા વિડીયો જોયા અને પછી મેં ટ્રેડિંગ ને ઘણું બધું શીખવા માટે પણ વિડીયો જોયા અને કેટલીક તો મુવીઓ પણ ત્યાં આવેલી હતી ઘણી બધી મુવી પણ બતાવવામાં આવી હતી તો મુવીઓ પણ જોયું અને ખુબ જ મજા પણ આવી અને સોશિયલ મીડિયા આજે ખુબ જ હાય લેવલ પર પહોંચી ગયું છે કારણ કે કશે પણ જઈએ તો આપડા પર ફોન તો હોવો જોઈએ આપણે કશી પણ આધાર કાર્ડ ખોલાવવું હોય કે પછી પાસબુક જોઈતી હોય કે પછી બેંકમાં અઉન્ટ ખોલાવું હોય કેમ ખોલાવવો હોય પાન કાર્ડ ખોલાવવો હોય તો એના માટે આપણા પાસે ફોન મોબાઈલ ફોન નંબર તો હોવા જ જોઈએ કારણ કે મોબાઈલ ફોનમાં જે ઓટીપી આવે છે એ લોકો ને જરૂર હોય છે એના વગર આપણે કશું પણ કાર્ય કરી શકતા નથી અને હાલમાં આપણે જોવા જઈએ તો આપણેે એકબીજા સાથેત કરવા માટે પણ ફોન જરૂરી છે હાલ આપણે જો વાત જોને વાત કરવી હોય તો ફોન વગર તો સંભવ જ નથી કારળ કે સંભવ છે પરંતુ આપડણે મળવું પડે છે એના કરતા ફોન ના લીધે આપણે દેશ મા ભઈ આપણે ખૂણે કેમ નહી હોય ત્યાં ખાલી એનામાં નેટવર્ક પકડ હોય તો આપડણે સરળતાથી વાત કરી શકીએ છીએ અને હવે તો ટેકનોલોજી એટલી હાઈ થઈ ગઈ છે કે આપડણે જોઈએ તો વિડીયો કોલ દ્વારા પણ આપણે બીજા ફેસ ટુ ફેસ પણ વાત કરી શકીએ છીએ એટલે ખુબ જ સરળતા રહે છે અને જે ઓનલાઈન આ ડીજીટલ પેમેન્ટન આવી છે તે પણ ખુબ જ સારી બાબત ગણે છે જેમ કે ડિજટલ પેમેન્ટ શું છે કે તેમાં આપણે આપણા કોઈ મિત્રો ક ફરવા ગયો હોય અને ત્યાં એમને પૈસાની જરૂર પડી તો આપણે સરળતાથી એમને પૈસા ટ્રાન્સફર કરી શકીએ છીએ અને તે જ રીતે હવે તો જોવા જઈએ તો આપણા ઘર બાાજુ પણ બધા જે પેરિયાઓ જે આવે છે પછી જે લારીઓ હોય છે પછી મ જોઈએ મોલ જોઈએ અને ક બધે જગ્યાએ હાલમાં તો ડિજિટલ પેમેન્ટ આવી ગયું અને હવે તો પેલા શું હતું કે આપડે બસમાં જવું હોય કે ટ્રેનમાં જવું હોય કે પછી પ્લેનમાં જવું હોય ઘણી બધી લાઈનમાં ઉભી રવા પડતું હતું એમની ટિકિટ માટે પરંતુ હાલમાં જોઈએ તો આપડે કશે પણ લાઈન માં ઉભી રવા પડતું નથી આપડણે પેલાથી જ ઓનલાઈન જ બુકિંગ કરી દઈએ કરી શકીએ છીએ અને ફિલ્મોમાં પણ આપણે કોઈ મુવી જોવા જવાના હોએ થિયેટરમાં તો પણ આપણે પેલા મોબાઈલ દ્વારા આપને જે ગમતી સીટ હોય છે તે બુકિંગ કરી શકીએ છીએ એટલે ડિજટલ આ રીતે પણ ઉપયોગી છે અને એક બીજો મોટો ફાયદો શું છે કે હવે તો પેલા એવું હતું કે પેલા પેલા મીશો છે ફ્લિપકાર્ટ છે એમેઝોન છે ઘણી બધી એપ આવી હતી તેના પરથી લોકો વસ્તુ ખરીદવા માટે ડરતા હતા કારણ કે કઈ પણ વસ્તુ તૂટેલી આવે તો અમે શું કરશું પરંતુ પછી જે ફ્લિપકાર્ટ છે એને સારી સર્વિસ આપી અને કોઈ પણ વસ્તુ તૂટેલી હોય તો આપે દિવસની અંદર સરળતાથી બદલી શકીએ છીએ આપડણે કોઈ ખર્ચો પણ ચૂકવવો પડતો હોતો નથી અને એ રીતે આવી ગયું હતું અને હાલમાં તો હવે ઘણી બધી જે પીઝા હોય છે પછી બર્ગર હોય છે એ પણ આપણે ઘણી બધી એપ્લિકેશન છે તેના દ્વારા આપણે ઘર બેઠા બેઠા ત્રીસ મિનિટ ની અંદર આપ ઘરે આવી જાય છે એટલે એ બધી એપ આવી ગઈ છે તો આપડે જે ઘરના મમ્મી પપ્પા છે તેમને ખુબ જ શાંત તે મણી છે ખાસ કરીને મમ્મી ને કારણ કે રસોઈ કરવામાં એ લોકો પણ દરોજને દોરોજ જમવાનું બનાવવાનું પછી નોકરી પર જવાનું એ લોકો થાકી જતા હોય છે એટલે જો એ લોકો ને ઘર બેઠા આવું કઈ મળી જતુ હોય જમવાનુંને એવું તો એ લોકો ઘણી બધી મુસીબતો માટેથી મુક્તિ મળી શકે છે એટલે આ ઓનલાઈન જે આ જે આપણા દેશમાં જે વિકાસ થઈ રહલો છે સોશિલ મીડિયા નો એ ખુબ જ સારો છે અને હાલમાં જોવા જઈએ તો આ ઓનલાઈન ના કારણે કેટલાક નાના બાળકો પણ હવે તો નિની ઉમર થી જ પૈસા કમા થઈ જાય છે એમ શું હોય છે કે આપણે ભણવાનું હોય છે ખુબ જ લાંબુ ભણે તે છે કો વાર નોકરી મળતી નથી પરંતુ સોશિયલ મીડિયામાં એટલું બધું ભણવાનું ફોટું નથી એમાં ખાલી તમને થોડું ઘણું નાાન હોય અને તમને ઇંગ્લિશમાં કોમ્યુનિકેશન એટલે કે વાતચીત કરતા આવડતું હોય તો તમે સરતાથી પૈસા સારી રીતે કમાઈ શકો છો એવા ઘણા બધા યુટ્યુબ ચેનલ્સ છે પછી ઇન્સ્ટાગ્રામ પર અઉ જોવા મળે છે જે બાળકો છે પરંતુ એ લોકો એવા વિડીયો બનાવે છે જેમ કે કોમેડી તો કેટલાક લોકો જે એ લોકો ના ઘર બાજુ જે પરિસ્થિતિ થઈ રહી છે કે સરકાર જે ખિલા કોઈ આંદોલન કરવા માંગે છે એવું કઈ પણ બાબત જે સાચી બાબત હોય બ જણાવે છે અને એમાંથી પૈસા કમાય છે અને કેટલાક લોકો તો આ જે હાલમાં જોવા જઈએ તો કેટલાક મોટા લોકો પણ હવે તો ફોનમાં ગેમેરામીને પણ પૈસા કમાઈ શકે છે જેમકે જંગલી રમી એ ઘણી બધી એપ હતી જેમકે ડ્રીમ ઇલેવન માટે પણ કમાઈ શકાત હતું એ એક પ્રકારનો જુગાર જેવું રમ આવતો હતું એટલે એને સરકાર દ્વારા બેન કરી દેવામાં આવી છે પરંતુ એમાં પણ કેટલાક લોકો સારા એવા પૈસા કમાયા અને કેટલાક લોકો તો પોતાનું ઘર બાર પણ એમાં ગુમાવ્યું છે એટલે એમ જોવા જોઈએ એક એંગલ થી તો આપે સોશિયલ મીડિયા ફાયદા તો છે જ પણ સાથે સાથે ગેરફાયદા પણ છે પરંતુ એ આપણા પર ટકેલ છે આપણે એને કેવી રીતે યુઝ કરી શકીએ તો તમારી બાજુ પણ આ જે મેં તમને એપ જણાવી તેના પર તમે પણ યુટ્યુબ છે ફેસબુક પર છે તેના પર વિડીયો અપલોડ કરો અને તમે પણ આવું કોઈ વાર રેમાં ગયા હોય તો તમે ઓન વસ્તુની ખરીદી અને પછી ઓનલાઈન બિલની ચુકવણી એવું કર્યું હશે ને
હા ભાઈ અમે પણ એવું બધું ઘણું બધી વસ્તુ કર્યું છે કારણ કે કે તમને ખબર હ છે આજના આધુનિક યુગમાં છે ને ફોન એ ખુબ જ જરૂરી વસ્તુ બની ગયું છે અને આજના જમાનામાં મતલબ એક ઘરે મતલબ એક ફોન તો હોવો મતલબ એકદમ નોર્મલ વાત થઈ ગઈ છે કારણ કે ફોન વગેરે આજના જમાનામાં કઈ પણ ચાલતું નથી અને હવે તો મતલબમાં કોઈ પણ વસ્તુ જેમ કે આપડણે કઈ પણ જેમ કે સરકારી કામ પણ કઈ પણ કરવું હોય તો આપડા પાસે પેલા તો ફોન હોવો જોઈએ અને તેમાં મતલબમાં કેટલીક એપ દ્વારા એ લોકો કઈ કરાવે છે તો જેથી કરીને એપ ડ કરવું પડે છે અને તેમાં ઓટીપી નું આપવું પડે છે તો ત્યારબાદ આપણને કેટલીક વસ્તુઓ મળતી હોય છે જેમ કે તમને કહું તોમને મતલબ રાશન કાર્ડ ને એવું બધું પણ હોય તો તેમના પણ એવું જ વસ્તુ હોય મતલબ જય પણ આપણે કોઈ પણ રાશન લેવા જઈએ તો ત્યારે મતલબ માય રાશન એપમાં જઈને એમાં ઓટીપી આપવાનો હોય છે અને તેના પરથી આપણને બધું ખબર પડી જતી હોય કે એ લોકો કેટલ રાશન આપવાને આપ્યું અને કેટલું ના આપ્યું તો એ બધી વસ્તુ પણ થતી હોય છે અને જેથી કરી તમારા ફોન ખુબ જરૂરી બની ગયો છે અને તેમાં જે ડિજિટલ પેમેન્ટ છે એ હજુ પણ જરૂરી બની ગયું છે કારણ કે ડિજિટલ પેમેન્ટ હવે હર જગ્યા કામ આવવા લાગી રહ્યું છે જેથી કરીને આપડે કોઈ પણ જગ્યા જવા ના પડે અને સારી રીતના પૈસા ટ્રાન્ઝેક્શન ક રી શકીયે અને જે સોશિયલ મીડિયા પરથી જે બધા લોકો પૈસા કમાવે છે તે તમે વાત કીધી કે યુ ટૂબ પરથી ઇન્સ્ટાગ્રામ પરથી નેવું તો તે પણ મેં કરવાનું વિચારી રહ્યો હતો. કારણ કે જે યુટ્યુબ પર જે વિડીયોસ મૂકવાનો હોય છે જેથી કરીને તેમાં ખુબ જ સારું તો પડે છે પરંતુ તેમાં ઈકો સાથે આપણને મળી જતા નથી પૈસા કારણ કે તેમાં કેટલા ક્રઇટેરિયા હોય છે જે ફિલ કરવા પડે છે જેમ કે કઈ એક હજાર સબસ્ક્રાઈબર અને કઈ કેટલાક કલાક ન વોચ ટાઈમ જેમ કે ચાર હજાર કલાકનો વોચ ટાઈમ તેમાં કમ્પ્લીટ કરવું પડશે ત્યાર બધા પણે પૈસા મળવાના ચાલુ થઈ જાય છે પરંતુ તે કરવા માટે આપણે કન્સિસ્ટન્સી બતાવું પડે છે. અને એક બે વર્ષ સુધી આપડે આપવું પણ પડી શકે છે કોઈ વાર મતલબ માટે એક મહિનામાં પણ કોઈ અચીવ કરી શકે. છે કોઈને એક બે વર્ષ પછી પણ અચીવ ના કરીશે કારણ કે તેમાં કેટલીક બધી મેઠળ આવે છે અને કેટલાક કોઈ સારા વિડીયોઝ બનાવે કોઈ ખરાબ વિડીયોઝ બનાવે તેના પર પણ ચાલે છે અને થોડુંક લક પણ હોવું જોઈએ આપ રૂપિયા આપડા વિડીયો થોડાક ચાલી જાય અને જેથી કરીને આપડે ઉપર આવી શકીએ. તો તેમાં જો મતલબ આપડે વાયરલ થયા તો આપડે ખુબ જ એવા સારા પૈસા પણ કરી શકે છે પરંતુ સારી નોકરી પ્રેફર ન કરી કારણ કે તેમાં જો આપડું લક સા સારું હોય અને આપડે વિડીયો સારા બનાવતા હોય આપડા માં સ્કીલ સારી હોય તો આપડે ખુબ જ એવા સારા પૈસા કમાઈ સક પરંતુ કેટલીક વાર સ્કીલ સારી હોવા છતાં પણ અમુક વાર એવું થતું હોય છે કે આપડા વિડીયો વાયરલ જ નથી તો આપડે સાઈડ ઇન્મ તરીકે તેને યુઝ કરવું જોઈએ અને એકદમ મ ક્યારે યુજ કરવું જોઈએ કે જયારે આપણે પ્રેફર તેમાંથી પૈસા આપડા થઈ જતા હોય ત્યારે તેને એકદમ પરફેક્ટ ઇન્કમ ગણ્યું છે કારણ કેટલાક લોકો પોતાની નોકરી છોડીને એવું બધું માટેમાં લાગી જતા હોય છ ત પરુ તેમાં એવું ના લાગવું જયારે પણ આપડા પૈસા એકમ પ્રોપર આવતા થયા હોય, ત્યારે આપ પડે તે પોતાની નોકરી અથવા તેને સાઈડ ઈન્કમ તરીકે જ ગણવું જોઈએ એવું મારી તો આશા છે અને એ બધા નમેં કઉ છું અને જેમ સોશિલ મીડિયા થી બધા પ્રમોશન કરવા લાગ ગી ગિયા છે તો તે ખુબ જ સારી વસ્તુ ગણાશે કારણ કે હાલમાં જે પ્રમોશન ના કારણે બધાની દુકાન જે વધારે ચાલવા લાગી છે. જો પહેલા શું હતું કે? દુકાન ખોલી હોય તો મતલબ બધાને. કાગરિયાને આપવા જોવા પડતું હતું. અને ત્યાં કાગરિયા આપવાના કારણે છે ને ખુબ જ વધાર પ્રદુષણ પણ થતું હતું. અને ખુબ જ વધારે એવું બધાની જગ્યાએ ફરવાની ઉપર જડું પરંતુ આજના જમાનામાં એક ખાલી એક વિડીયો બનાવીને, એપ પર અપલોડ કરીને આપડા બાજના બધા લોકો તેને જોઈ લેતા હોય છે જેથી કરીને આપડે કોઈને પણ એવું અ વાર ના લાગે કોઈને બતાવવામાં કે ભાઈ અમારી આ વસ ત્યાં મળે છે. અને એટલા રૂપિયા મળે છે. જેથી કરીને બધાને બતાાવી દેવાય છે. અને આપડુ પ્રમોશન સારી રીતના થઈ જતું હોય છે. એટલે મને સોશિયલ મીડિયા એ ખુબ જ સારી વસ તુ પરંતુ કેટલીક વારમાં તેમાં સારી વસ હોય છે તો તેમાં નેગેટિવ વસ્તુ પણ હોતી હોય છે શું તમને નેગેટિવ વસ્તુ ખબર છે? આ સોશિયલ મીડિયાનું.
હા એમ જોવા જઈએ તો, નેગેટિવ વસ્તુમાં એજ આવે કે આપડે કોસાઈ ગયા હોય અને આપડે કે આપણે કોઈ સમજાવ્યું હોય કે. આ એપ છે. તે માટે તમે પૈસા કમાઈ શકો છો. અને ઘણી સારી એવી ને એપ હોય છે કે તેમાં આપડે કામ કરીને પૈસા કમાઈ શકીએ છીએ. પરંતુ કેટલીક એપ એવી હોય છે. કે તેમાં આપણને જુગાર સટ્ટો રમવાનું શીખવામાં આવે છે. જેમ કે જંગલી રમી હતી પછી કેટલાક એપમાં શું હોય છે કે લોકો એવ યુટ્યુબ પર બતાવે છે. કે આ એપમાં મારો નીચેમાં લિંક આપી છે. તો માથી તમે જોઈન થશો તો તમને સારા એવા પૈસા અ રિફંડ મળશે. એવું કરીને ઘણા લોકો થઇ જતા હોય છે. એટલે કે એ લોકો ગૂચવાઈ જતા હોય છે. જેના કારણે એમના અકાઉન્ટ માંથી પૈસા ચોરાઈ જવાનું કે પ સી પૈસા કપાઈ જવાનો પણ ભય રહેલો છે. એટલે આપડે જેમ બને તેમ સાવચેતી રાખવું જોઈએ અને નાના બાળકોને ખાસ કરીને સોશિયલ મીડિયા થી દૂર જ રાખવું જોઈએ. કારણ કે એ લોકો શું હોય છે. કે એ લોકો નાના બાળકો છે. એટલે એ લોકોને આગળનું ફ્યુચર નું કઈ એટલું બધું ટેન્શન હોતું નથી તો એ લોકો ગમે એમ ફા તો ટાઈમ આખો દારો ગેમ રમ્યા કરે છે. કા તો પછી યુટ્યુબ સ્ક્રોલ કર્યા કરે છે. પછી ઇન્સ્ટાગ્રામ પર રિલ્સ જોયા કરે છે. અને એ બધું કાર્યમાં લાગેલા હોય છે. એ લોકોને ફોન થી દૂર રાખવો જોઈએ. અને એ લોકોને ને ગ્રાઉન્ડ પર પછી કશે વાળી એ ફરવા માટે કે પછી એમ ફિઝિકલી કશે ફરવા માટે લઈ જવું જોઈએ. અને ફોન થી તો ખાસ કરીને દૂર જ રાખવું જોઈએ. સારું ચાલો આપડે જયારે મળશું ત્યારે આપડે સોશિયલ મીડ વિશે લોંગ માં વાત કરીશું.
હા! ભાઈ ચાલો મળીએ.